હ જેસી કૃષ્ણ ના મોટા ભાઈ.
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ શું હાલ છે તમારો?
મારો શું હાલ છે સારું છે મારો શું હાલ છે?
ભાઈ હું પણ મજામાં છું આજે આપડે કઈ વિષય પર ચર્ચા કરવાના?
આ જે આપણે અલગ વિષય પર ચર્ચા કરીએ. શું ભૂલ કરવા જરૂરી છે?
આ તો બહુ જ સરસ વિષય છે. મારા મતે દરેક વ્યક્તિને જીવનમાં ભૂલો જરૂરી છે. કારણ કે જો વ્યક્તિને પોતાનો ભૂલ નો ખબર ન થાય. તો એ એ ભૂલ ફરીથી કરે અને એ ભૂલ થી ક્યારેક પણ એ શીખીને એ ભૂલને સુધારીને એને સહી કરીને સારી ચીજ એ નથી કરી શકે એટલે માણસના જીવનમાં ભૂલો કરવી ખુબ જ જરૂરી છે.
હું પણ સહેમત છું કોઈ પણ વ્યક્તિ જન્મથી સંપૂર્ણ નથી થતો.
હા પરંતુ મેં જોયું છું. એ ઘણા લોકો ભોલો કરવાથી ડરે છે. કે એવા સોચે છે કે મારાથી ભૂલ થઈ ગઈ. તો આ મારા રીતે કે શું સોચે આ ખુબ જ ખોટી વાત છે.
કારણ કે તેઓ હમ સફળ થવાનો ડર રાખે છે.
તો નિસફળ થવાનો ડરથી આપણે એવી સોચી શકી? કે ભૂલ કરવી ખરાબ છે.
ના એક એક જ હોલ વારંવાર કરવું ખરાબ છે. પરંતુ નવુ બોલમાંથી શીખવું સારું છે.
એટલે ભૂલ પણ એક શિક્ષક બની શકે ને.
બિલકુલ ઘણી વખત પૂ કરતા અનુભવ વધુ શીખવો છે.
હ શું તારી સાથે એવી કોઈ ઘટના બની છે? જેમાંથી ભૂલ માંથી શીખ્યો હોય?
હા એક વખત મેં પરીક્ષા ન તૈયારી છેલ્લા ઘડિયા શર કરી હતી. પરિણામ સારું ના આવ્યું ત્યારથી હું નિયમિત અભ્યાસ કરું છું.
મારે સાથે પણ એવું જ થયું હતુ હવે હું સમયપત્રક બનાવીને અભ્યાસ કરું છું.
એટલે ભૂલે આપણને વધુ જવાબદાર બનાવે છે.
હા જયારે આપડ કોઈ ભૂલ કરે છેને તો એનાથી આપણેને સમજ પડી છે. કે આ ભૂલ આપણને એવી ગલતી છે. આપણનેવ કેવી રીતે ના કરવી જોઈએ કે આગળ જે જીન માં આપડીને કોઈ તકલીફ પડે
શું સફળ લોકો પણ ભૂલો કરે છે.
હા, દરેક વ્યક્તિ સફળ બનવા પહેલા જીવનમાં અનેક ભૂલો કરીએ છીએ પરંતુ તેમને હાર નહી, માની હતી તો રી છે કે તે લોકો સફળ બની શકે
તું સારી સાથે મારી સાથે પણ એવું થયુ હવે હું એક સમય પત્રક બનાવીને અભ્યાસ કરું છુ. હે કઈુ આપણને વધુ જવાબદાર બનાવે એવું બું કહી શકે છે.
હા, સાચું વાત કીધુ હ જો કોઈ વ્યક્તિ ભૂલ પછી નિરાશ થઈ જાય તો તેના સાથે શું કરવાનુ
તેને પોતાાની ભૂલોને વિશ્લેષણ કરવું જોઈએ અને ફરીથી પ્રયત્ન કરવો જોઈએ
એટલે ભૂલ પછી નો નિર્ણય સૌથી મહત્વનો છે ને
એકદમ સાચુ
શું માતા પિતા એ બાળકોને ભૂલ કરવાથી છોટ આપવી જોઈએ
હા પરંતુ તેમની ભૂલમાંથી શીખવાવામાં માર્ગદર્શન પણ આપવું જોઈએ
શિક્ષકો ની શું ભૂમિકા છે. આમાં
શિક્ષકો એ વિદ્યાર્થીઓને માત્ર ટીકા નહી કર કરવો જોઈએ પરંતુ સુધારવાનો માર્ગ પણ બતાવવા જોઈએ
હા, આજે આપણે જોઈએ. તો ઘણા બધા શિક્ષકો એવા છે. અ જે આપડે કહીએ ને આજે દીદી ભૈયાના ટ્યુશન વા છે એટલે તે લોકો ટ્યુશન તો ખોલીને બેસી ગયા પણ ભણાવવા માટે નથી પરંતુ ખાલી પૈસા વસૂલવા માટે તે લોકો બાળકોને અ બેસાવી દે છે. અને તે લોકોને કામ આપી દે છે. કે ચાલ તું આ લન કર તું ચાલ આ લે અને પછી જયારે તે લોકો કામ કરે છે. તે પોતાનું ફોન ચલાવે છે. પરુ જે આપણા પહેલાના જમાના ના શિક્ષકો હતા એ બહ સારા હતા એ જયારે આપણે પોતાના કામ કરતા હતા ને તે આપણને જોતા હતા કે આપણે ્યા ભૂલો કરી રહ્યા છે. અને તે આપણા ભૂલોને નોટ કરતા હતા અને આપણને પછી. જયારે આપણું કામ પૂરું થઈ જાય એ આપણને બોલાવીને સમજાવે કે જો આા તારી ભૂલ છે અને તું અને સહી કરી દે તો પહેલાના શિક્ષક એવા હતા કે તારા ભૂલને જે પોઈન્ટ આઉટ કરતા હતા અને એ ભૂલ તેને સુધારવા માટે કહે છે. કારણ કે સફળ વ્યક્તિ પોતાના જે ભૂલ છે. એને સુધારીને જ આગળ વધે છે.
હમ્મ સારી વાત સાચી છે શું બોધમાંથી આત્મવિશ્વાસ ઘટી જાય છે.
હા શરૂઆતમાં કદાચ હા પરંતુ જો આપણે તેમાંથી શીખીએ તો આત્મવિશ્વાસ વધુ મજબૂત બને છે આપણે હવે જોઈએ કે તું કોઈ અ પરીક્ષા આપે છે અને તું એમાં ફેલ થઈ ગયો તો પહેલાવાર જ્યારે તુ ફેલ થશે બને એ બઉ નિરાશા થાય કે મે ફેલ થઈ ગ્યો ફેલ થઈ ગ્યો પણ જયારે તું ફેલ થયા પછી તે ભૂલને ઢૂંઢે છે કે મેં કઈ રીતે આ સામાં ભૂલ થઈ ગઈ અને મે ફેલ થઈ ગ્યો અને જયારે એને ઢૂઢીને તું પછી મહેનત કરે અને સફળ થઈ જાય તો તને તારો આત્મવિશ્વાસ વધે હા એ મારા ભૂલ ને પકડ્યો અને તેમાં મહેનત કરીને મેં ફરીથી આગળ વધ્યો અને પાસ થઈ ગ્યો
એટલે ભૂલ એ અંત નથી.
બિલકુલ નથી. ઘણી વખત આપણે કહી શકીએ કે ભૂલ એ નવી શરૂઆત છે. એ આપણા એ બોલ આપણા જીવનમાં થયો એ બઉ સારી હતી કારણ કે બઉ બધા એવા વસ્તુ પણ હોય છે. જે આપણા જીવનમાં ન હોવું જોઈએ પણ આપણે કરી રહ્યા છીએ. તે ભૂલો થી આપણને નવી શરૂઆત મળે છે એટલે કહી શકે કે જીવનોમાં ભૂલ પણ હોવાની જરૂરી છે.
તારી વાત સાચી છે એટલે આપડે એવું કહી શકીએ છે કે ક કદાચ આપે ભૂલ કરવાથી જે કાર્ય વિના ભૂલ તે કાર્ય ભૂલ કર્યા પછી એ ભૂલ એટલે કે જો આપણું કાર્ય કરીએ અને તે કઈ ભૂલ ત્યાં નથી કારણ તે થઈ જાય તો તે ભૂલ વરચે થઈ જાય એમાંથી આપણે કઈ શીખવું ન પરંતુ જો આપણેે કોઈ કાર્ય કરિએ અને આપણ આપણા થી ભૂલ થઈ જાય તો એ ભૂલ આપણને બધા સારા જે આ આગળના કાર્યો છે તેમાં ઈ ન થઈ જાય તે આપણું ધ્યાન રાખીએ એટલે આપડે તે ભૂલથી શીખવા મળે છે.
હા આપે લો થી ડરવું ન જોઈએ. હ એમ ના થવું જોઈએ કે હું કામ નહી કરીશ કારણ કે ભૂલ થઈ જાય અને ભૂલ થઈ જાય તો જો બહારના લોકો છે એ મને કેવી રીતે જસ્ટ કરશે જો આ ભય તારા મનમાં રહે ને તો જીવનમાં ત્યારે જ પણ સફળ નથી થ શકે. કારણ કે જયારે તું અ ભૂલ નઈ કરશે અ તો તું ભ જે કામ છે એને કરવાનો પ્રયત્ન જ ના કરે અને જો પ્રયત્ન ન કરે તો તું તારા જીવનમાં આગળ નહી વધી શકે. અ તુ જો એમાં બહુ બધા જે હસ્તીઓ છે જેમકે રતન ટાટ સર છે એવા બહ બધા સઅ તેવું છે જે પોતાના જીવનમાં સફળ થયા છે એ લોકો બી જીવનમાં બહુ પણ હાર મળી હોય પણ એ લોકો તે સમયે હાર ની માની તે નિરાશ નહી થયા કે હવે મારા શું થવાન એ લોકોએ નવી શરૂઆત કરી. અને નવી શરૂઆતથી તેઓ આગળ વધ્યા અને તું આજે જોઈ શકે છે. કેઆ કેટલાક સફળ વ્યક્તિ બની ગ્યા
મા તારી વાત સાચી છે એટલે આપડે એવું કહી શકીએ છીએ કે વ્યક્તિ સાધારણ હોય કે બઉ બધા અભિનેતા હોય કે કોઈ પણ હોય તે લોકો પઇ તારે કરે તો તે લોકોને લોકોથી ભૂલ થાય છે. મને તે લોકો ના ગલ્તી માં તે લોકો તેના પોતપ પોતાના કારોમાં કઈ ગલતી કરે છે. પરંતુ તે લોકો તે ભુલ થી કઈ શીખે છે. અને તે બોલ ફરીથી પછી બીજા બીજા કોઈ કાર્યમાં ફરીથી ન થાય. તેનો પ્રયોગ કરે છે એટલે આપણે કહી શક કે છે કે બોલો કરવો જરૂરી છે બોલોથી એટલે કઈ ન કઈક તો શીખે જ છે.
હા ભૂલો કરવાથી આપણને પ્રયત્ન નથી રોકવો જોઈએ. પરંતુ ભૂલો કરવાથી આપણને આગું વધવું જોઈએ અને નવી શરૂઆત કરવી જોઈએ.
હમ હમ તો આજે આપડે એવું આજે આપડે એવું કહી શકીએ છીએ કે આપણે આપણે ભૂલ થવાથી નિરાશ નથી થવાનું એના કરતા આપણને એવું થવું જોઈ કે આપણે કી ભૂલ થયું છે તો કેવી રીતે એને સુધારીને આપડે આપડો પોતપોતાનું કાર્ય સંપૂર્ણ કરવાનું.
એટલે આપણે કહી શકી કે ચર્ચા થી આપણને સમજમાં આવ્યું કે બોલો તો ડરવો નહી પણ તેમાંથી શીખવું જોઈએ.
હા તારી વાત સાચી છે. ચલ ભઇ આજે માને ખુબ આનંદ આવ્યો મળીએે આવજો જય શ્રી કૃષ્ણ.
હા સાચી વાત કહી તમે કારણ કે ભૂલ આપણને વધુ સમજદાર અને અનુભવી બનાવે છે. હ અનુભ જયારે જય્યારે આપણ નુ અનુભવ વધે છે ને તો આપણે પોતાના જીવનમાં સક્સેસ થાય છે ચલ તારો ખૂબ ખૂબ આભાર કે તું મને સમય આપ્યો પછી મળીએ આપડે જય શ્રી કૃષ્ણ.
જયશ્રી કૃષ્ણ આવજો.